હલો.
હા, તમને મારો અવાજ આવે છે?
હું આવે છે.
હા, તો આજે છે ને આપડે જે નવરાત્રી ના જે નવ દિવસ હોય ને એમાં જે ઉપવાસ હોય ને એ દરમિયાનના ખોરાક વિશે વાત કરીશું.
હા, આ આ વિષય ઘણો રસપ્રદ છે. નવરાત્રિના ઉપવાસમાં ખોરાકનું ઘણું મહત્ત્વ હોય છે.
હા, નવરાત્રી કેવું કે એક હિન્દુ ધર્મ એક બો પવિત્ર તહેવાર માનવા આવે આવે છે. આ દોરાણ છે ને ઘણા લોકો નવ દિવસ સુધી ઉપવાસ કરતા જ હોય છે.
હા, ઉપવાસ કરવાનો અર્થ ફક્ત ભૂખ્યા રહેવાનો નથી. યોગ્ય અને સાત્વિક ખોરાક લેવાનું પણ એટલું જ જરૂરી છે.
હા, એતો છે અને કેવું કે સાત્વિક ખોરાક શરીરને એકદમ હલકું રાખે છે. અને મનને પણ એકદમ શાંત રાખે
હા, ઉપવાસ ધોરણ રોજના ભોજન કરતા. અલગ પ્રકારનો ખોરાક લેવામાં આવતો હોય છે.
હમ્મ અને આ ખોરાક શરીરને ઊર્જા આપે છે. અને દિવસભર આમ સક્રિય રહેવામાં મદદ કરે છે.
હા, ઘણા લોકો ઉપવાસમાં બટાકાનું શાક બનાવતા હોય છે.
હમ્મ, બટાકા કેવું કે ઘણી રીતે બનાવી શકાય જુદી જુદી રીતે.
હં બટાકાને પણ આપડે બાફીને પણ ખાઈ શકીએ છીએ અને હલકા મસાલા સાથે પણ બનાવી શકાય.
હમ્મ, ઉપવાસ માં કેવું કે સિંગાડાનો લોટ વધારે આપડે વાપરીએ આમાં.
હા, આ લોટમાંથી આપડે પુરી, રોટલી કે શીરો પણ બનાવી શક કાય છે.
હા અને રાજઘ્રનો પણ ઉપસમાં ઘણો લોકપ્રિય છે.
હા, રાજગ્રહમાંથી આપડે રોટલી, પરાઠા અને લાડુ પણ બનાવી શકાય છે.
હા અને સાબુદાણા પણ ઉપવાસનો એક બો મહત્વપૂર્ણ ભાગ છે.
હા, આપડે એનાથી ખીચડી, આપડે ઘણા લોકો બનાવતા હોય છે.
હમ્મ અને સાબુદાણાની ખીચડી કેવું અહ સિંગ સિંગદાણા બટ બટાકા અને મરચામાં પણ ઉમેરવામાં આવે છે.
હા, આ વાનગી સ્વાદિષ્ટ પણ હોય છે અને પેટ પણ ભરતી હોય છે.
હા અને મઘા ના પણ ઉપવાસવા ઘણા લોકો પસંદ કરે છે
હા મખાનાને હલકા ઘીમાં શેકીને પણ ખાઈ શકાય
હમ અને સિંગદાણા પણ અમે ઘણી રીતે વપરાય છે
હા સિંગાણાની ચટણી પણ બનાવવામાં આવતી જ હોય છે
હમ અને દહીં પણ ઉપવાસમાં ઘણું ઉપયોગી હોય છે
હા દહીં શરીરને ઠંડક આપે છે
અને દહી સાથે કેવું બટાકા અથવા રાજગરાની રોટલી પણ લેવાય છે
હ છાાસ જે છે એ પણ ઘણી વાર લેવામાં આવતી હોય છે
હમ અને દૂધ પણ એક બ સરસ પોષક પીણું છે
હમ દૂધ સાથે બદામ અથવા આપણે ઇલાયચી હોય એ પણ ઉમેરવામાં આવતી હોય છે
હમ અને ફળો નું મહત્વ પણ ઘણું છે
હા સફરજન છે, કેળો છે. પપયા છે અને દ્રાક્ષ છે એવા બધા ફળો લેવામાં આવતા હોય છે
હમ દાડમ પણ આ ઘણું ઉપયોગી ફળ છે પછી મોસંબી છે સંતરામાંથી રસ પણ બનાવી શકાય આપણો
હા નારિેળનું જે પાણી હોય છે એ પણ આપણા શરીર માટે ખૂબ જ સરસ હોય છે
આ શરીર માં છે ને પાણીની માત્રામાં જાળવી રાખે આ બધું પીએ ને તો
હા લીંબુ પાણી પણ ઉપવાસ દોરણ લેવામાં આવતો હોય છે
આ શરીર ને આમ તાજગી આપે છે એકદમ
હ સક્રિય સાકરિયા પણ ઉપવાસમાં ઘણી લોકપ્રિય છે
હમ શક્કરિયાને બાફીને અથવા શેકીને ખાઈ શકીએ ને આપડે
હા કેળામાંથી પણ ઘણી વાનગીઓ બનતી હોય છે
હમ કેળા ન શીરો પણ બનાવી શકાય ને હ
હા ઉપવાસમાં મીઠું પણ અલગ વપરાતું હોય છે
હ સામાન્ય મીઠાઈ જગ્યા કેુ કે સિંધુ નમક વાપરવામાં આવે
હ ઘીનો આપણે ખસ્સો ઉપયોગ કરવામાં પણ આવતો હોય છે
હમ ઘી નો ખોરાક કે સ્વાદ વધારે ઘી નાખ્યો તો
હા ડ્રાયફ્રુટ છે એ પણ ઘણા ફાયદેકારક હોય છે
હમ બદામ છે કાજુ અખરોટ અને કિસમિસ છે આ પણ લેવામાં આવે છે
હા ડ્રાય ફ્રુટસ માંથી ઉર્જા મળતી હોય છે આપણા શરીર ને
એ કહીએ ને ડ્રાયફ્રૂટસ તો દિવસ દોરણ આમ શરીર ને એક શક્તિ ની જરૂર હોય ને એ મળી રહે
રાજગરાના લાડુ પણ ઘણા ઘરોમાં બનાવવામાં આવતા હોય છે
હા આમ કેવાય કે મીઠા હોય છે પણ આમ એકદમ પોષક હોય આપણા શરીર માટે
હા ને એના જોડે જોડે જોઈએ તો ઘણા લોકો જે સાબુદાના હોય એના વડા પણ બનાવતા જ હોય છે
હમ પણ વધુ તેલ વાળો ખોરાક ઓછો લેવાનો હોય છે એમ
હ હલકા અને સાફ ખોરાક લેવાથી શરીર આપણું જે છે એ સારું રહેતું હોય છે
હમ અને દિવસભર પૂરતું પાણી પીવું પણ બહ જરૂરી છે
હમ ઉપવાસ ધોરણ ઓછા પ્રમાણમાં ઘણી વાર ખોરાક લેવાનો હોય છે
હા અને એક સાથે વધુ ભોજન લેવાનું આમ ટાળવું જોઈએ તો સારું
હમ જે તાજા ફળો છે અને જે તાજી વાનગીઓ છે એ વધી સારું ગણાતી હોય છે
હને હમ અને આમ વાસી ખોરાક હોય એ તો ના ખાવો જોઈએ આપડે જોઈએ તો
હ જેં બધા જોડે જોડે જે સફાઈ છે એનું પણ ઘણું મહત્ત્વ હોય છે
હા રસોઈ બનાવતી વખતે સ્વચ્છતા તો રાખવી જ જોઈએ
હા, સ્વચ્છ રસોઈથી સારું સ્વાસ્થ્ય જાળવાર રખાય છે.
અને ઉપવાસમાં પોષણ અને પવિત્રતા બંનેનું ધ્યાન રાખવામાં આવે છે.
હા, ઘણા લોકો અહ ફલાહાર પણ કરે છે.
હમ્મ, ફલહારમાં અલગ અલગ ફળોનો આમ સમાવેશ થાય છે ને
હા, દૂધ છે અને જે ફળ છે એનું મિશ્રણ પણ લેવામાં આવતું હોય છે.
આ શરીર માટે તો બો સારું માનવામાં આવે છે.
હા અને એના જોડે જોડે જે સાબુદાનાની ખીર છે એ પણ આપડે બનાવી શકાય છે.
હમ્મ, રાજગરાનો શીરો પણ ઘણો પ્રચલિત છે.
હા, સિ હ સિંગઘાડાના અ લોટની પણ પૂરી પણ ઘણા લોકો બનાવતા હોય છે.
આ વાનગી કેવું કે દહી સાથે બહુ સારું લાગે છે.
હ ઉપવાસના દરેક દિવસે અલગ અલગ વાનગી બનાવી શકાય છે.
આથી ભોજનમાં કેવું કે નવીનતા રહે એમ.
હુંકુ, સંતુલિત ખોરાક લેવાથી જે શરીર છે એને જરૂરી પોષક તત્વો મળત હોય છે.
અને યોગ્ય ખોરાક થી ઉર્જા અને તાજગી બંને આમ જળવાઈ રહેે.
હા નવરાત્રી ના ઉપવાસ માં ખોરાક નો સંબંધ આરોગ્ય અને શ્રદ્ધા બંને સાથે હોય છે.
અને એટલે કેવું કે યોગ્ય ખોરાક પસંદ કરવો અને મર્યાદામાં લેવું ઘણું જરૂરી છે.
હં આપણે આના જોડે જોડે હવે આપણે ઉપવાસ વિવિધ તા વિશે પણ વાત કરી લઈએ.
હા એ તો છે જ કે દરેક દિવસે છે ને અલગ અલગ વાનગી બનાવી શકાય આપણાથી.
હા આ રીતે ભોજનમાંન નવીનતા રહે છે અને રસ પણ જળવાઈ રહે છે.
હા અને ઉપવાસ નો ખોરાક કેવો કે ઓછો હોય ને એવું જરૂરી નાઈ.
હા યોગ્ય રીતે પસંદ કરેલ ખોરાક પૂરતું પોષણ આપી શકે છે.
હમ્મ, રાજગ્રા માંથી ઘણી વાનગીઓ બનાવી શકાય આપણાથી.
હા રાજગ્રા ના રોટલી સાથે દહી લેવામાં આવે છે.
હા અને રાજગ્રહ ના શીરો પણ આમ ઘણો પ્રચલિત છે.
હા ને એના જોડે જોડે એનો લાડુ પણ બનતો જ હોય છે.
આ વાનગીઓ કેવું લાંબા સમય સુધી ઉર્જા આપે આપણા શરીરને.
હક સિંગાડાના લોટમાંથી પણ ઘણી વાનગીઓ બને છે.
હમ્મ, સિંગાડા ની પુરી છે પરાઠા એ પણ તૈયાર થાય છે તેમાંથી.
હ આનો લોટ જે છે એનાથી જે પકોડા હોય છે એ પણ આપડે બનાવી શકાય છે.
જોકે વધુ તળેલું ભોજન ઓછું લેવું જોઈએ.
હા, હલકા અને સહેલા પચતા ખોરાકને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
હમ્મ, સાવુદાણા પણ ઉપવાસ ને એક બહુ મુખ્ય ભાગ છે.
હ સાબુદાના ને પલાળીને ખીચડી બનાવવામાં આવે છે.
અને તેમાં કેવું બટાકા સિંગદાણા અને જીરું ઉમેરવામાં આવે.
હ હ અને સાબુદાનાની ટિક્કી જે છે એ પણ આપડે બનાવી શકાય છે.
હમ્મ, સાબુદાણા ની ખીર પણ ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે.
હ હ એ જોડે જોડે જે બટાકા છે એ લગભગ દરેક ઉપવાસની વાનગી માં આપણને જોવા મળતા જ હોય છે.
હ બટાકા નું શાક, બટાકાનો ચીવડો, બટાકાની ટિક્કી પણ બને જ છે.
હા શક્કરિયા પણ ઘણું ઉપયોગી હોય છે.
અન સક્કરીયા અને બાફીને ખાઈ શકાય આપડા થી.
હા શેકેળા શક્કરિયાનો સ્વાદ પણમી સરસ હોતો હોય છે.
હમ્મ તેમાં કુદરતી મીઠાશ હોય ને એકદમ.
હ હ મખાના હોય એ પણ ઘણા લોકો ઉપવાસમાં વાપરતા હોય છે.
હમ્મ મખાણાને ઘીમાં શેકીને આમ ખાઈ શકાય આપણાથી.
હા અને એની જોડે જોડે એની ખીર પણ બનાવી શકીએ આપડે.
અને આ વાનગી કેવું કે હલકા પણ હોય છે. અને પોષક પણ હોય છે.
હાને આમાં જે દહીં છે, એનું પણ મહત્ત્વ ખાસું હોય છે.
હા દહીંથી રાયતો પણ બનાવી શકાય આપડા થી.
હા દહીં સાથે રાજગરાની રોટલી સારી લાગતી હોય છે.
હમ્મ અને છાસ પણ તાજગી આપે આપણને.
હા દૂધમાં પણ આપણે ઉપવાસમાં ઉપયોગ ખાસો થતો હોય છે.
હા દૂધમાંથી તો આપડી ખીર બને ને બનાવાય ને.
હા ઇલાયચી અને કેસરથી આપણે જે સુગંધ છે એ વધી જાય છે.
હમ્મ અને ડ્રાયફ્રૂટ ઉમેરવાથી પોષણ પણ વધે છે.
હા જેમ કે આપડે બદામ છે, કાજુ છે, અખરોટ છે, કિસમિસ છે, આના જોડે જોડે ઘણી વસ્તુ હોય છે જે આપડણે ઉમેરતા રઈયએ છીએ.
હા એ તો છે જ અને બહુ બધી જુદી જુદી વાનગીઓ આપડે. જોવા મળીએ ને તો આપણને મળે આના જોડે જોડે, પણ આના પર તો આપણે. કેટલી બધી વાતો કરી ને એજ ઓછી છે હાચું કઉતો.
હ અ.
આપણે ચોક્કસ ફરીથી વાત કરીશું આના ઉપર, હા ચલો.